તો.
સ
હલો.
હ કેવું છે.
કઈ ન બસ મજા
અત્યારે વરસાદ ન વાતાવરણ કેવું છે આપણે.
વરસાદ આવે છે અ વધારે પડતો જ આવે છે.
મારે બાજુ બહુ નુકસાન છે.
આહ. અમારા ભાઈ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે તમારોવાજ
હા. આજે વર્ષો આવ્યો કે નહી તમારે બાજુ.
આજે બી વરસાદ હતો બહુ ખરાબ વરસાદ હતો.
એવું અમાર બાજુ પણ તો બધું ભરાઈ ગયો હતો.
અત્યારે તો મ ગામમાં તો ગાડી પણ નથી નીકળતી
એવું અમારે ત્યાં બી બધું ભરાય ગયું છે.
બહુ ખરાબ વાતાવરણ છે અત્યારે
હા. બધી જગ્યાએ પાણી બી બ્લોક નેવુ થઈ ગયુ છે.
ઘણી જગ્યા એવુ છે.
હા.
હલો મારો અવાજ આવે છે.
હા તમારો અવાજ આવે.
સર તમે કુછ બોલતા અહીં. હલો.
હા બોલો ને.
હા વરસાદ આવી જાય તો બધું નહિ તમારે રોપાય ગયુ સ?
હા ખેતી તો કરી છે પણ ખેતીમાં તો પાક બધો ખરાબ થઇ ગયો છે. વરસાદ ના વધારાને ગણાય.
હા બરાબર મારે ત્યાં એવું જ પાડો તો નુકસાન થઈ ગયું છે બધુ.
હા એ તો બધે જ એવું છે અત્યારે આવશે ખાઈ એ નો ઉભી થાય.
હા
ખેતી થશે પણ એટલી સફળ નહી થઈ શકે.
બરાબર
હા એજ
બહુ ખરાબ હાલત અને વરસાદ તો ચારે ચારે દિશામાં છે વરસાદ
પવન ને વાવાઝોડું બહુ આવે છે.
હમ એનો તો ઉપાય તો આપડા પર કઈ નથી. વરસાદ તો આવવાનો છે એની સીઝન છે.
હા પણ આવ આ વર્ષે થોડો વર્ષો લેટ આવ્યો.
હા પણ લેટ તો આવ્યો છે પણ કેટલો
એજ છે પણ ટાઈપ ના લોકોને રોકવા માટે તકલીફ
તકલીફ તો તકલીફ તો પડી પણ નુકસાન કેટલું થયું?
તકલીફ સાથે નુકસાન પણ
હા અમારે ત્યાં પણ નુકસાન બહુ થયું છે લોકોને. ગરીબ લોકોને વધારે પડતું જ નુકસાન થયું છે.
અચ્છા તો એ હું ખરેખર ખે ખેતી પર આધારિત એ લોકો ને વધારે નુકસાન આયુ.
આ હ.
અત્યારે હાલે વરસાદ આવે છે
હાલે તો નથી આવતો પવન વધારે આવતો છે.
હા મારે બાજુ બી એવું જ છે.
બરાબર
શું કેવુ તો વરસાદ આવો જોઈએ કે નહી આવવો જોઈએ.
વરસાદ આવવો જોઈએ પણ થોડો માપે આવે તો સારું રહેશે.
સાદ એવું છે એવું છે આવું જોઈએ. એટલો બધો નહિ અત્યારે આવ્યો એટલો બધો નહી.
હા તમારી વાત સાચી.
ખેતી બી થવી જોઈએ ને ખેડૂત ખેતી થવી જોઈએ ને ખેડૂત.
આ ગરીબ લોકો શું કરશે ખેતી નહી થશે તો.
એક તો સરકારે આવડે હા બોલો ન
હાલો
હા બોલો
અવાજ આવે છે.
હા તમારો અવાજ ધીમે આવે છે.
હા શું કેતા તમે આવે છે શું કેતા તા તમે.
હા પાણી નિકાલ કરવા માટે કઈ ને કઈ ઉપાય કરવો જોઈએ.
હા પેલું કચરામાં ને તો રસ્તા બ્લોક થયેલા પાણી નીકળે નીકળે સે.
હા એજ ને.
એનો આપણે કઈ ખુશ કરીને નિકાલ લાવવા પડશે.
નિકાલ તો કરવા જ જેવો છે કેમ કે બહુ ખરાબ પાણી ભરાઈ જાય.
કેમ કે આપણા ગુજરાતમાં ગંદકીનું વહણ વધી ગયું છે એટલે બધે પાણી બ્લોક થઈ જાય છે. અને ઘરો આવી ગયા.
હા એઈ જ ને.
હા. એના માટે આપણે કઈ ને કઈ નિકાલ લાવવા પડશે. થોડાક સમયમાં આવી જશે એ તો. આપણા જેવા સારા લોકો હશે તો એ થઈ જશે.
કરવું તો પડશે જ ને કઈ ને કઈ ભાઈ.
હા. ચાલો ની આપડે કઈ વિચારીએ થોડો સાથે બેસીને કોઈ દિવસ મળીએ
હા.
બરાબર.
અરે અત્યારે તો બો ખરાબ ભાઈ. બા બાઈક બાઈક પણ નથી નીકળતી બાઈક પણ.
હ હમારે ત્યાં ભ આબાજુ બિ એમ વસાદ આવે એટલે લાઈટમાં આમ તેમ થાય. વીજળી ના થાભલા ઝાડ વૃક્ષો પડી જાય. વાવાઝોડું હા વાવાઝોડું બો આવે એટલે
હા ઈ જ ને
હા એ પ્રોબ્લેમ વધી ગેયલી છે હમણાં હાલે.
ત્યારે એક તો વુક વૃક્ષ ઓછા છે ને સાથે પડી પણ જાય.
હા. એક તો એમ બી ગુજરાતમાં હવે વૃક્ષો ની કપાઈ વધી ગઈ છે. ટલે આપડે આપડે વૃક્ષો વાવવા જોઈએ.
વાવવા તો જોઈએ છે.
હા એઈ જને. આપડે કોઈ દિવસ બેસીએ ને પછી વૃક્ષો વિશે કઈને કઈ કરીએ કેમ કે આ તો બધું. બધું નુકસાન થાય છે.
હા બો જ વધારે પડતી.
હા એ જ ને.
એનો પણ કઈ ઉભા લાય લાવો પડશે.
હા હા.
વધુ માત્રમાં વૃક્ષરોપાણ કરવું પડશે.
હા વૃક્ષોને બચાવવા માટે એ રી તકે પડી જાય છે અને મરી બેન જાય છે સુખાય જાય એટલે
હા
એવું છે.
હમમ
અવાજ આવે છે?
હા આવેછે આવેછે.
આ- હલો
હા
તમારો અવાજ નથી આવતો
હલો
હા બોલો હવે - હા આવે છે આવે છે.
અ વૃક્ષો સાથે પાણી બે બુન મોટો ની નિકાલ કરવો પડશે.
હા એ- એક અવાજ પછી જ ને તો બધું એમ હવે‌ છે બીજુ સિટી બની ગઈ એટલે પાણીનો પાણીનો રસ્તો નથી નીકળી જવા માટે એમ પેલા મોટી મોટી બિલ્ડિંગો બજાર ન હતી એટલે પાણી સારી રીતે નીકળી જતું હતું એનો આપડે વેલી તકે નિર્ણય લાવો પડશે
હા
ચલો ની કરીએ એવણનું એ બી ધીરે ધીરે
કઈ કરવા જ જેવું છે. ને ખેતી ખેતી માં બહુ ખરાબ બહુ ખરાબ છે. ખેતીમાં નુકસાન
હા અમારે ત્યાં બીએમ ડાંગર લોકો એ રોપ્યું હતું બધું પડી ગયું હતું.
હા એ જ બહુ ખરાબ નુકસાન
હા હા શું ગયો તો એના માટે આપણેે શું કરી શકીએ?
આપડે બીધું વાતાવરણ પ્રમાણે શું કરી શકીએ તો કુદરત ને ઉકેેલું છે. વરસાદ તો આયે આવે તો આવાનું જ છે. એને આપડે કોઈ રોકી નહી શકતું
ના પણ વરસાદ વધારે આવે થોડુંક પ્રદૂષણ ના લીધે
હા એને ઈને કોઈ નહીં રોકી શકે.
હમ્મ હા.
ઈ જ ને
હાલો હાસીમ .
વરસાદ ને રોકવા માટે આપડ ને કોઈ કારણ નહીં
હ
હા એ તો આવે આવા નો જ છે.
હા.
આપણે ખાલી વૃક્ષારોપણ પણ કરી શકીએ બીજું કાંઈ કરી નહી.
હા એના લીધે થોડોક હા એના લીધે થોડીક જમીન દવા છે. એ અટકી જશે
હા. જમીન ધોવામાં તો હું છે. કે હવે બધી ચારે બાજુ પાણી ભરાઈ જાય એટલે જમીન ધોવાણ તો હોય.
થવાનું પણ આ વૃક્ષોને થોડું કેમ ઝાડના મૂળ હોય એટલે રોગ માટી અટકી શકે.
હા ઈ કારણ માટી અખી શકે છે.
હા. એટલે એ માટે આપડે વૃક્ષોરોપણ એના માટે પેલી. વનઝાડ કે કઈ આવે તો એ વૃક્ષરોપણ છે. છે.
હા.
એના માટે કોઈક ને નિકાલ કરવા પડશે આપણે.
હા એ જરૂરી છે.
હા. થોડું થોડું આપણે ડોનેશન કરીએ અને વૃક્ષો લાવીએ અને રોપ એ ખુલ્લી જગ્યા પર જ્યાં વૃક્ષ ના હોય.
વૃક્ષ વૃક્ષ કરવા જેવા છે. રોપવા જેવા બહુ ઘણી માત્ર ઘણી ઘણી એટલે ઘણી માત્રામાં રોપવા જેવા છે.
હા. હા ચાલો ની કરી આપડે.
આપણા જીવનમાં જડપી જળ નો જળ ની બહુ જ જરૂરી છે.
હા. વૃક્ષને વૃક્ષની અંદર આપણે શ્વાસને એવું લેવામાં તકલીફ પડશે એ માટે આપડે વૃક્ષો રોપવા પડશે.
હમ
હા એ વૃક્ષો તો રોપવા જોઈએ.
ના એ જ ને.
જળ વગર જીવાનો દૂરજ છે અને મુક્ષ વગરણ પર જીવાનો દૂરજ છે.
હા આપને સજ લ એમ કોઈને થોડો થોડો પ તબલી એમને શું સાચું હશે.
અઈ મે કુદરતી. કુદરત કુદરત કુદરત ના કારણે આપણે આ જે છે એ કુદરાત ના કારણે જ છે.
આ જને.
કુદરત ન આપડે ખરાબ કરીએ તો પછી.
હમ સર એ માટે આપણે વહેલી થકી વૃક્ષો હોવા પડશે કારણ કે વધારે પડટું જ નુકસાન થતું છે.
હ અને આપડે આ પાણી ન નિકાલ દરિયા સુધી પહોંચાડવાનો એ
હા એના માટે ગટર વગેરે સીટીમાંથી કઢાવો પડશે. કચરો આવી જાય એટલે બધું પાણી લીક થઈ જાય એટલે એ માટે રસ્તા ગલી બધુંમાં એમ લોકોના ઘરોમાં બી પાણી જાય રહે છે.
અરે ઘરમાં તો અત્યારે બહુ ખરાબ છે.
હમણા સુરતમાં પછી રેલવે સ્ટેશન રેલવે વાળું ગયું ને એટલે દિવાલ કરી એટલે બધું પાણી્ બ્લોક થઈ ગયું.
હા એવું ઘણી જગ્યા છે અમારે અહિયાં નાનકુવા બી બહુ ખરાબ થઇ ગેલું છે. એ ચારે દીવા રોડ બનતો છે અહિયાં બી. ડિવાઈડર લગાવી દીધા એના કારણે પાણી પાસ થઈ નથી શકતું. એ કારણે અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
હા બરાબર.
એ પછી હવે અ તાત્કાલિક ટોળામાં આવ્યો હતો જીજી બી
હા હા એ અમાર બાજુ બી બધ તોડવામાં આવ્યું પણ એ બિલ્ડિંગ નીચે બનાવેલી હોય ને એવનીની. ની અંદર થોડી એમાં બધી જ દુકાનોમાં પાણી ઘુસી ગયુ હતું લોકોને લાખો નું નુકસાન થયું હતું એ માટે આપણે કડક કાયદો બનવવો પડશે એમ.
પાણીના નીકાલ નું તો કાંઈ કરવું જ પડશે.
હા કારણ કે ખુબ જ તકલીફ છે.
હમ્મ, અરે બહું ખરાબ થઇ ગયેલું છે રાંધવામાં તો